હલો હા મજામાં તમે કેમ છો
તે જ સારું નબળું ચાલતું હોય છે હવે જીવનમાં આજે આપણે અ સ્ટાર્ટઅપ અને સાહસો વિશે વાત કરવા જઈ રહ્યા છે
અને સાથે સાથે ઉદ્યોગ પણ
હા એજ ઉદ્યોગ સાહસ અને ઉદ્યોગ એજ બોલ્યો છ હું
હા
તો આજે સ્ટાર્ટઅપ નો જમાનો ચાલી રહ્યો છે આજના આ કેપિટલિસ્ટ વર્લ્ડમાં સ્ટાર્ટઅપ એટલી ઝડપથી વધી રહ્યા છે આજ પહેલાના નાઇન્ટીસમાં જોઈએ તો સ્ટાર્ટઅપ મુશ્કેલથી આવતા હતા. લોકો રિસ્ક લેવાથી ડરતા હતા. પરંતુ આજે બધા એ લોકોએ સ્ટાર્ટઅપ ચાલુ કરી પોતાનો આઈડિયા દુનિયા ને બતાવો છે જેના કારણે શું થઈ રહ્યું છે કે માર્કેટમાં કોમ્પિટિશન ખૂબ જ વધી ગયું છે આજે એટલા સ્ટાર્ટઅપો આવી રહ્યા છે અને ગીનત સ્ટાર્ટઅપો આવે છે ફેલ થાય છે પાછા આવે છે ફેલ થાય છે તમને એમાં કેવું લાગે કે ભાઈ સ્ટાર્ટઅપો કોમ્પિટિશન છે એ સારું છે કે ખરાબ છે એ તમારા એમાં ઓપિનિયન શું છે?
હા બિલકુલ સાચી વાત છે આજે ઉધ્યોગો અને ઉદ્યોગો ખુબ જ વધી ગયા છે. જેમકે આજે કોમ્પિટશનમાં ટકવું એ આપણા માટે ખુબ જ મોટી વાત બની ગઈ છે કે આજે તમે કોઈ બી એક નાના થી નાનો ઉદ્યોગ પણ શરૂ કરવા માગું છું તો એટલું વિચારીને તમારે ઉદ્યોગ એ ચાલુ કરવા જોઈએ કે પેલા આ આકર્ષ આ થશે આકર્ષ આ થશે. તો મારું તો એ માનવું છે કે આપડે ખુબજ વિચારીને પગડા ભરવા જોઈએ કારણ કે આજના ઉદ્યોગમાં મારું તો એવું માનવું છે કે એટલી બધું પેલું કેહેવાય ને કે કોમ્પિટિશન છે કે જેનું કોઈ હદજ નથી. માર્કેટમાં તમે પગ મોકલો પગ મૂકો એટલે જગ્યા જગ્યા પર તમને તમારો કોમ્પિટટર એટલે તમારો કોમ્પિટટર જોવા મળી જ તો એ વસ્તુ છે કે આપણે અ ઉદ્યોગ જો સ્ટાર્ટઅપ કરવું હોય તેનું સ્ટાર્ટઅપ જો કરવું હોય. તો આપડે ખુબજ સમજી વિચારીને કરવું જોઈએ એટલા માટે શું માનવો છો તમે કોઈ ઉદ્યોગ વિશે કેવું કઈ વિચાર્યું છે તમારા ભવિષ્ય માટે.
આજના જમાનામાં સ્ટાર્ટઅપ ખુબજ વધી રહ્યા છે એ વાત તમારી સાચી છે. અને સ્ટાર્ટઅપ જોવા જઈએ તો હવે કોઈ પણ આજના હવે પહેલા જેવા સ્ટાર્ટઅપ નથી થતા. હવે યુનિક સ્ટાર્ટઅપો થાય છે પહેલા સ્ટાર્ટઅપમાં કેવું હતું. કે લોકો પાણીપુરી ના ઠેલા ખોલી દીધા આ કરી દીધું. નાના મોટા સ્ટાર્ટઅપ થતા હતા પરંતુ આજે તમે જોવા જઈએ. તો સ્ટાર્ટઅપો ના સ્કેલ વધારેજ વધી ગયા છે. લોકો એટલી યુનિક સ્ટાર્ટઅપો લાવે છે જેના. કારણે લોકો એ સ્ટાર્ટઅપ એટલી જલ્દી થી રોકેટ બનીને આજે બની મોટી મોટી કંપનીઓ બની રહી જેની કોઈ હદદ નથી એની વાત કરવા જઈએ તો ઝોમેટો એક ઓનલાઈન પ્લેટફોર્મ જ્યાં તમે મતલબ ફૂડ ઓનલાઈન ઓર્ડર કરી શકો છો. પછી એ જ રીતના કેટલા અનેક બીજા એવા સ્ટાર્ટઅપો છે જે જેમાં યુનિક ઇનોવેશન જોવા મળી છે. અને આવાજ સ્ટાર્ટઅપોના લીધે આપણને આપણેની અ દિનચર્યા સરળ બનાવી રહી છે તો એવી સ્ટાર્ટઅપને એક બીજું એક્ઝામ્પલ છે બ્લિંકિટ આપણે દસ મિનિટની અંદર ડિલિવરી.
હા બિલકુલ સાચી વાત છે અને આજે ઘણા બધા ઉદ્યોગો ચાલી રહ્યા છે. જેમ કે એક કંપની નું નામ લે વાળીલાલ વાડીલાલ એ એક ખુબજ મોટો ઉદ્યોગ છે મતલબ એમાં આઈસક્રીમ બને છે જે આજે બધાને એટલું પસંદ છે કે જેની કોઈ હદ નથી એ એક બહુ મોટો ઉદ્યોગ છે જે આજે એટલો
હમ્મ.
કેવાય ને કે કોમ્પિટિશનમાં છે કે જેની કોઈ હદ નથી એ કોમપીટ કોમપીટ. કોમ્પિટીટર બહુ બધા છે પરંતુ એ એક ફેમસ વસ્તુ છે અને એની જ વાત કરું તો હું માં સી એ છું મતલબ ચાર્ટડ એકાઉટર છું. કે તેમાં મને સારી એવી સેલરી પણ મળી જાય છે કારણ કે હ એનું એ છે એટલે અને કેવાય ને કે અ મને એમાં થી જ સેલેરી કરી કરીને મે હ મૂડી ભેગી કરી હતી એક અને મારી વાઈફ એમ તો અ એગ્રીિકલ્ચર સ્ટુડ હતી અને એ કેવાય ને કે એના પાસે એ એગ્રીકલ્ચર કરેલું બી, સી, એ કરેલું હતું, એટલે એના પાહે લાયસન્સ પણ હતું, એગ્રોનું તો મેં તો મારા જે ચાર્ટર્ડ અકાઉન્ટ ના જે સેલેરી આવે. તો મેં એક સ્ટેટ ઉદ્યોગ રાખવાનું વિચાર્યું જે એગ્રો નું હતું. તેમાં લગભગ લગભગ તીસ થી ચાલીસ લાખ રૂપિયા મારું ઇન્વેસ્ટમેન્ટ ગયું. પરંતુ મારી વાઈફ એ એની ગવર્મેન્ટ જોબ કરે છે, અને સાથે સાથે સાથે મારું ઉદ્યોગ પણ એગ્રોનું છે, એ ખુબ જ સારી રીતે સંભાળે છે. તો મને તો એવું લાગે છે, કે એ મારો ઉદ્યોગની આઈડિયા ખુબ જ સારી છે, અને એમાં શું કે કોમ્પિટર્સ તો છે. પરંતુ હું એ એટલું મોટું ઇન્વેસ્ટ કર્યું હતું અને એટલો મોટો મોલ ખોલ્યો હતો, કે એટલેથી અમારા કેવાય ને કે શહેરમાં એટલો મોટો મોલ કોઈ નો હતો, જ નહી તો મારું અ ઉદ્યોગ એટલા ઝડપી ચાલુ મતલબ ચાલુ થઈ ગયું કે જેની કોઈ હદ જ નથી, અને આજે કેવાય ને કે સારા એવા પ્રોફિટેબલ માં મારો ઉદ્યોગ ચાલી રહ્યો છે, તો તમે આવો કોઈ ઉદ્યોગ ચાલુ કર્યો છે, કે તમે આગળ ચાલુ કરવાના વિચારી રહ્યા છો?
મારે અનેક અનેક ઉદ્યોગોને સ્ટાર્ટઅપ મે ચાલુ કર્યા છે. હમણાં જ મારું પાંચ કે ત્રણ વર્ષ પહેલા એમબી એ પત્યું હતું. એમ બી એ પૂરું કરીને મને આજે ગુજરાતની બધા જ ટોપ કંપનીમાં મને જોબ લાગી હતી. જેમાં મારી સેલરી લગભગ મેં રિવિલ ના કરી શકું. પરંતુ ચાલીસથી ચાલીસ લાખથી ઉપર છે, પર મંથ. અને જે મારી વાઈફ છે, એ પણ એક વર્કિંગ પ્રોફેશનલ છે, મારી વાઈફ સીએ છે. પ્લસ તે મારી વાઈફે પણ એમબી એ કર્યું છે. તો અમે બંને મળીને અને અમે બંને કોલેજમાં મળ્યા હતા. અને પછી અમે બંને મળીને અ એક સ્ટાર્ટઅપ ચાલુ કર્યું છે. જે કોફી નું સ્ટાર્ટઅપ છે, અમે જોયું કે ભાઈ અમદાવાદમાં કોફી તો મળે છે. સ્ટારબક્સ ની થઈ ગઈ આ થઈ ગઈ પરંતુ કોઈ એક મિડ રેન્જમાં એવી કોફી નથી મળતી કે ભાઈ જે પ્રોવાઈડ કરી શકે, તમને ક્વોલિટી પ્લસ એક એવી પ્રાઇસ જે રીઝનેબલ હોય, અને એક એવી જગ્યા જે લોકો આવીને પોતાનું કામે કરી શકે. તો અમે એવા બી કેફે ખોલ્યા હતા, એમદાબાદની અંદર. તો જેનું રેવન્યુ ખુબ જ સારું હતું. આમ લગભગ ત્રણ થી ચાર કરોડ નું રેવન્યુ અમે એક જ મહિનામાં હેટ કરી નાખ્યું હતું. એ જ રીતે આ મારું હમણાંનું ચોથું કે પાંચમું સ્ટાર્ટઅપ છે, એ પહેલા એ મેં બે થી ત્રણ સ્ટાર્ટઅપ ચાલુ કર્યા હતા. અને આજે કોફીનું સ્ટાર્ટઅપ છે તે હજી બી ચાલી રહ્યું છે, અને કાફી વધારે પ્રોફેટેબલ છે. બીજા સ્ટાર્ટઅપની વાત કરું તો મારું એક પર્સનલ પેટ્રોલ પંપ છે, બીજું અને પેટ્રોલપંપ. પર મેં એક બે- ત્રણ નવી વસ્તુઓ પણ કરી હતી, જેના કારણે મેં એને સ્ટાર્ટઅપ કહું છું. એક બીજું સ્ટાર્ટઅપ મેં જે કર્યું હતું, જે છે કપડાનું અને તે કપડાની મારી આજે દસ સ્ટોલ પુરા ગુજરાતની અંદર એનું એ ઇમ્પ્લિમેન્ટ થઈ ગઈ છે. એ બે સ્ટોલ ઇમ્પલિમેન્ટ થવાના કારણે મારુ પ્રોફેટેબલી પ્રોફિટેબિલિટી રેશિયો આજે ખુબ જ વધી ગયું છે, હવે માનીલો દર સ્ટોર છે, મારી પોતાની બ્રાન્ડની અંદર આવે છે. જેના કારણે મેં એને સ્ટાર્ટઅપ કવ છું મેં તેમાં યુનિક પ્રકારનું કાપડ લીધું છે યુનિક પ્રકારની મારી બ્રેન્ડિંગ છે. અને પ્રીમિયમ રેન્જમાં મેં એને વેચું છું. તો આજે બધાથી મોટું ટી શર્ટ પેન્ડિંગનું મારું મારે અંડર આવે છે ઉદ્યોગ.
હા બિલકુલ સાચી વાત છે. બિઝનેસ છે મતલબ અ વ્યવસાય છે. પરંતુ મારા પણ અનેક બધા ધંધાઓ છે. જેમ કે અ વ્યવસાયની વાત જો કરું તો મારે કેવાય કે શુભ અશુભ બ્રાન્ડની એક દુકાન છે. પટેલ શુ બ્રાન્ડ કરને કે કેવાયને કે મારી વ વલસાડમાં લઈને વલસાડમાં મારી એક્ચ્યુલી પાંચ જેટલી શોપ છે. અને સુરત ના દસેક જેટલી છે તોય પણ એક મોટી બ્રાન્ડ બનાવે છે જે અને મને અગરોમાંથી તો પ્રોફિટ આપે ઘણું ખરું આવે છે. પરંતુ એનું એગ્રોમાં પણ સીઝન હોય તે ટાઈમ તો એમાં બુટમાં તો કેવું કે સીઝન ન હોય એ આખું વરસ ચાલતું હોય. તો એ મને સારું એવું પ્રોફિટેબલ આપી દે છે. અને તમે કીધું ને કે પેટ્રોલપંપ મેં ચાલુ કર્યું હતું. એ એના બાજુમાં જ એક મેં નવું પેટ્રોલપંપ ચાલુ કરવાનું વિચારી રહ્યો છું ના નાયરાનું. તો ઈ પણ એક મારા માટે તો સારી વાત છે. કેમ કે તમ તમને કોમ્પિટ કરીશ તો જ આપણે બે જણનું કોમ્પિટશન થશે કોણ જીતશે એ ખબર પડશે. પછી લાસ્ટમાં.
હા તમારી વાત બિલકુલ સાચી છે. આજે સ્ટાર્ટઅપના વર્લ્ડમાં ભઈ કોમ્પિટિશન તો વધી જ રહ્યું છે. એવા કોમ્પિટિશનમાં એક સપોટીવ વ્યક્તિ જોયે. મારા સપોટીવ વ્યક્તિમાં મારી વાઈફ છે. મારી વાઈફ મ મને પેલાથી સપોર્ટ કર્યો છે. અમે બેનું હમ મતલબ બહોત પહેલાથી ડ્રીમ હતું કે સાથે સ્ટાર્ટઅપ કરું આમ બધ બધું હારેજ કર્યું છે તુ સુધી. અને મને લાગે છે કે અમે આખી જિંદગી એવી સાથે જ અ કામ કરતા પણ રહીશું.
હા બિલકુલ સાચી વાત છે તમારી. અને તમે કીધું એ જ પ્રમાણે મારી વાઈફ એવું તો પોતાનો જે વ્યવસાય છે. મતલબ પોતાની ડિગ્રીથી જ એણે વ્યવસાય ચાલુ કર્યો છે બહુ મોટો તો એ તો મારા માટે ખુબ જ સપોર્ટિવ કહેવાય કારણ કે મેં તો વિચારેલું પણ નહી હતું કે મેં હું કોઈ ઉદ્યોગ આગળ જઈને ચાલુ કરા પરંતુ એના આવાથી જો આટલો મોટો મોલ ખોલ્યો હોય. અને તેનાથી પ્રોફિટ કરીને જો મેં શૂઝ બ્રાન્ડની જો દસ એવી નવી દુકાન ખોલી નાખી હોય તો મારા માટે તો બહુ મોટી વાત કેવાય એતો.
તારી વાત બિલકુલ સાચી છે. વાઈફે જ મારે પણ એવી જ રીતના થયું છે. અને વાઈફએ મારી આખી જિંદગી બદલી નાખી છે. જેના કારણે મેં આગળ વધ્યો છું. જેના કારણે મારી વાઈફ એટલી લોયલ, સપોર્ટિવ અને બ્યુટીફુલ છે. કે જેને જોઈ લેવે આજે એવું સ્ટાર્ટઅપ નવા નવા કરવાનું મન થાય છે.
હા વ્યવસાય તો એજ કે એટ્રેક્ટિવ જો અમુક વસ્તુ એટ્રેક્ટ કરે ને. તોજ વ્યવસાય સારો સાલે જેમ કે તમારી દુકાનમાં તમારી પત્ની ને જોઈને બધા એટ્રેક થાય અને પછી તમારો વ્યવસાય સારો છે. આપણે એટલું જ મારું તો માનવું છે.
મારું એવું જ માનવું છે કે તમે અને તમારી વાઈફ લાંબુ જીવન જીવો. અને એગ્રીકલ્ચર ટુ બીજા જે ચાલે છે તે વધારે ચાલે. અને એગ્રિકલ્ચર અને તારું જે બિઝનેસ અને જે તારી વાઈફ છે એનું એગ્રીિકલ્ચર બંનેને કમ્બાઇન કરીને તમે નવા સ્ટાર્ટઅપ ખોલું. એ મારી ઈચ્છા છે.
હા આજ રીતે આપણે નવા નવા ટોપિક પર આગળ પણ વાત કરીશું.
બલે ભલ્લે ભલે.